હલો કેમ છે બધા મજામાંને હા હું તમને સોશિયલ મીડિયા અને મોબાઈલ ની વિસે વાત કર્યો છું અમારા પેલા તો એવું હતું કે ડબલ્યુ ફોન જ હતું તે મને તો લાગતું હતું કે પેલા ડબલ્યુ ફોન એટલે બહુ ખરાબ એમ કે પણ તે જ સારું જમાનું હતો એવો લાગે મને તો કેમકે હમણાં તો બધા સ્માર્ટફોન વાપરે પણ આઈફોનને મોગા મોગા પણ તેનો યુગ જ નિહારો હતો અમે નાનાથીથી બચપન જીવું તો જીવું લાગ્યું કેમ કે અમે લખોટી રમતા હતા પતા રમતા ક્રિકેટ રમતા હતા પણ તે આજે આટલા મોઘા પ પૈસા પણ જામ આવે છે પણ તે ડબલ્યુ નો યુગ એટલે ડબલ્યુ નો યુગ જ સારું એવું મનતા લાગે જો ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ન હોત તો હું આવું બધું ન રમી શકતો હોત કે જેના લીધે અમંત સુ મીની લ એટ પણ સારી લાગે અને સોશિલ મીડિયા પણ ઘણા ફાયદા પણ મી ઘ માહિતી પણ સારી મળી જાય છે અને જેના લીધે આપણને ખુબ સારું લાગે છે
હા સોશિયલ મીડિયા એ છે કે લોકો સોશિયલ મીડિયા પર વધારે એટલું બધું પેલા ચાલુ ન હતું ત્યારે લોકો નાના છોકરાઓ બધા ત્યારે એમબસી ને બ વાટો જ કટ પણ હાલે હમણાં એવું ચાલી રહ્યું છે કે સોશિયલ મીડિયા આવી ગયું છે ત્યારે લોકો ફોન પર જ બધા વાટો કરી લે છે કે આવું ચાલે છેવું ચાલે છે અને લોકો સોશિયલ મીડિયા નો વધારો કરે છે અને નાના બાળકો હો રમવા નહ રમવા તો સોશિયલ મીડિયા પર જ રમે છે અને એમ નહી રમે પેલા એવું ના ચાલે કે સોશિયલ મીડિયા ન હતું ત્યારે લોકો એ રમટો લોકો સારું સોશિયલ મીડિયા ન યુઝ વધારે કરતા હોય છે તમારે શું કેવું
સોલ મેં કીધું તેમ કે પેલાના લોકો સારા હતા કે ડબલ્યુ નો યુગ હતો અને ઘણા પ્રકારના અમારે ઘરે તો ફોન પેલા હતા એ પેલા ફન એવા હતા કે કે લાઈન વાળા હતા કે પેલા ડબલા સ્ટીમ વાળા હતા અને જેના લીધે. એ ખુબ સારું રહે છે કે અમે તે ફોનને ઇસ્માલ કરેલો. અને અમારા ઘેરે પેલાથી ઘણા પ્રકારના ફોન સ્માર્ટ ફોન પણ આવ્યા. અને ઘણા મોગાઈ ફોન પણ છે પણ આ તે મને નહી ગમે કેમ કે ડબલ્યુ નો. બ્લુ હતા તે્યારે સારો હતો અને સોશિયલ મીડિયાની લાઈટ ખુબ જ ભારી હોય છે. જે બ ઘણા. પ્રકારની આપણે કમાણી પણ કરી શકીએ છીએ એટલે સોશિયલ મીડિયા હમણાં તો હમણાં એટલે. નો બહુ નોર્મલ યુઝ કરવો જોઈએ કમાણી કમાણી કરવાની હોય તો જ. સોશિયલ મીડિયા ઉપર જે આપણે ટાઈમપાસ. કરવા માટે કે આપડું ધ્યાન ભટકે તેવા ર. જોવાઈ અને અન્ય પ્રકારના માહિતી જોવા જોઈએ.
હમણાં સોશિયલ મીડિયા એવું ચાલી રહ્યું છે કે લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામ. અને યુટ્યુબો અને અ. અન્ય વુ એપો વાપરે છે અને તેમાં જ મળી રહી છે અને લોકો. તેમાં જ રહી છે કે ફોનમાં જ ઘુ. જોયા કરે છે અને ફોન વધારે યુઝ કરે છે સોશિયલ મીડિયા વધારે પડતું. યુ ચાલી રહ્યું છે હાલે તબક્કે એવું ચાલતું નથી. પેલા એવું ચાલતું ન હતું કે લોકો ફોન જ જોયા કરતા હતા. ફોન બી સારો છે પણ. એટલું બડું સારું નથી લોકો ગેમ રમે છે અને પૈસા કમાય છે પણ. એ બધું સારું નથી પણ આપણેે રમવું ના જોઈએ. પણ લોકો રમે છે સોશિયલ મીડિયા પર વધુ ચર્ચા. કરતા હોય છે અને. યુટ્યુબ પર વધારે પટ્ટું અને. ઇન્સ્ટાગ્રામ પર વધારે પ હોય છે મી ઇન્સ્ટાગ્રામ પર લોકો. બ છે સોશિયલ મીડિયા પર ચર્ચા એ લોકો રિશમાને ફેમસવા માટે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે પણ લોકોને એ સમજાડ્યું નથી કે સોશિયલ મીડિયા એ. ન સારું પણ લોકો કરે છે પણ આ તે માટે આપણે સોશિયલ મીડિયાનું. થોડો દૂર ઉપયોગ કરવો જોઈએ પણ. લોકો સમજતા નથી પણ તમારે શું કેવું.
હ તમારી ખુબ જ વાત સાચી છે કે અ મેં પહેલા પણ કીધું કે સોશિયલ મીડિયા એ. ખૂબ જ જરૂરી છે કેમ કે માહિતી તરત જ મળી જાય પેલા એટલું બધું પણ માહિતી. મળતી હતી પહેલાના પેલાના લોકો. ડો જેછ. થોડું ઘણું ભણે તો જ એ લોકો ને બધું વાતું પણ સોશિયલ મીડિયા ના કારણે તેઓ પણ. જાગૃત થઈ ગયા અને જેના લીધે તેઓ તેઓ ભણ. ભ એ લોકો સુિધ મેળવી શકે છે હમણાં. છોકરાઓ નાના તે મોબાઈલમાં લાગી જાય પેલા પેલાના લોકો ક્રિકેટ રમવા જતા હતા. અને ગલીય ગલીએ સાયકલ લઈને ફરતા હતા. અને તે તે ખુબ જ સારું હતું અમે પણ નાના હતા ત્યારે ટ્યુશન જતા હતા ત્યારે સાયકલ. એવા જતા હતા અને અમુક જણા તો સાયકલ લઈને ન આવતા. ટુશન નેવા ગાડી પર આવતા હતા.
હા ટમેગ જુંધમ.
સોશિયલ મીડિયા એ વધારે પતું જ ચાલી રહ્યું છે પણ. એમાં એ જરૂરી નથી કે સોશિયલ મીડિયા જેવું યુઝ કરવું જોઈએ સોશિયલ મીડિયા. આપણે વધારો થયો છે પણ સોશિયલ મીડિયા ન આપણે એટલું બધું પણ. યુઝ કરવું કે સોશિયલ મીડિયા આપણને યુઝ કરે છે. આપણેે યુઝ કરવું જોઈએ પણ આપણેે બધું ઓનલાઈન. વાચવાનું કે કોઈ પણ વસ્તુઓ અ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે જેમ કે આ પત્રકારો તેમજ જેવું અને અન્ય ભાષણો કે વધુ ક્લાસિકો ક્લાસ અને બધા ચાલી રહ્યા છે પણ આપણે એટલું બધું પણ ચાવું છે કે સોશિયલ મીડિયા પર વધારે પણ પેલું કરવું જોઈએ પણ લોકો કરે જ છે પણ આપડે એટલું બધું એક્ટિવિટી ન રહેવું જોઈએ કે સોશિયલ મીડિયા આપડ યુ કરે તે માટે આપણે યુઝ ના થાવું છે તે માટે આપણે સટક રહેવું જો યુઝ થાવા માટે આપડે હોય છે પણ લોકો સમજતા નહ તમારે શું કેવું
તમારી વાત સાચી છે કે સોશિયલ મીડિયા નો ઓછો ઇસ્તેમાલ કરવા જોઈએ માહિતી મળે તેજ ઇતેમાલ કરવી છે સોશિયલ મીડિયા ના કારણે ઘણા લોકો આ વિડીયો બનાવેશે ગમે તે આ વિડીયો કે કે તેઓ ગાંજા ફૂકતા ને એવા થઈ જાય અને તેના કારણે એવા વિડીિયોનેવા જોઈ કે તેઓ બદમાશના વિડીયો પણ એવું જ નથી સોશિયલ મીડિયા પર જેટલું બતાવવામાં આવે છે જેમ કે મોઘી મોગી અ વસ્તુ હોય કે તે કઈ કામની નની હોય છે અને જિંદગી જ વા માટે આપણને ઘણી બધી એવી અન્ય પણ સુવિધા હોય છે એટલે આપણે એવું જ રાખવું જોઈએ કે જેના લીધે આપણને ફાયદો થાય આપણે યુટ્યુબ યુટ્યુબ ચેનલ ખોલવા છે બલોગસ બનાવા છે અને જેના લીધે ઈન્કમ વધુ રહે છે અને તે ખૂબ જરૂરી છે કે આપણે ઇન્કમ કે અન્ય પ્રકારની ડુમલે અને ઝ મિલતે હ ખુબ સારું રહે છે આપણી ઈન્કમમાં વધારો થશે અને અન્ય પ્રકારની માહિતી પણ જરૂર વધારે મળશે અને તે ખૂબ જરૂરી છે
હા ટમે ગીેમ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર વધારે કરવું છે પણ એટલું ડું પણ ના કરવું જોઈએ કે સોશયલ મીડિયા પર આપણેે અ થઈ જ પેલું ફેમસ થઈ જ જવું એવું નથી પણ આપડે કરવું જોઈએ પૈસા માટે પણ એ એટલું બધું એવું ના કરવું જો કે આપણુંને જ પછી લોકો સારું ના કરે પણ આપણે સોશિયલ મીડિયા ન ઉપયોગ કરવો છે આપણે સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરવ તો જ હમણે ચાલી રહ્યું છે પેલાના મેમે જમાના માં એવું ચાલતું ન હતું પણ આ જમાના માં એવું ચાલુ છે કે સોશિયલ મીડિયા વગર કઈ ચાલતું સોશલ મીડિયા વગેરે ચાલો ર તો જ અહિયાંયા લોકો જીવન જીવશે નાટ કઈ જીવે નહી પણ લોકો જીવે છે સોશિયલ મીડિયા વગર પણ અને હજુ પણ એવા ગામમાં છે કે લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ ન કરતા પણ પણ શહેરમાં એટલું બધું ચાલી રહ્યું છે કે સોશિયલ મીડિયા ન ઉપયોગ કરવો જરૂર છે તો અમારે શું કેવું
હ તમારી વાત ખૂબ જ સાચી છે કે સોશિયલ મીડિયાનો ઓછો માલ કરવો જોઈએ એના લીધે સોશિયલ મીડિયા અને અન્ય પ્રકારની માહિતી સરળતાથી મળી શકે છે સોશિયલ મીડિયા માં ઘણા પ્રકારની માહિતી મળે છે સોશિયલ મીડિયાને કારણે ઘણા બધા ફાયદાઓ પણ થાય છે જેમ કે અન્ય સુવિધાઓ પણ સારી મળે છે અને તે ખુબ જ જરૂરી છે મીડ કારણે તે ખૂબ જરૂરી છે કે તે માહિતી સાચી મળે અને અન્ય પ્રકારની માહિતી પણ મળે છે સોશિયલ મીડિયા આપણે વધુ ઇસ્તેમાલ કરશું જેમ કે પત્રકાર યુનલ ખાસ બધા એ ખોલવી છે તેથી તેથી આપણે ફેમસ કે અન્ય પ્રકાર ન થઈ શકશો અને તેમાંથી ઇન્કમ પણ સારી આવશે અને તમે લક્ઝરિયસ લાઇફ્સ અને અન્ય પ્રકારની લાઈફ પણ જીવી શકશો જે તમે કોઈ પણ પ્રકારની ના કરી શકે કે ખાવાનું બનાવાની કે અન્ય પ્રકારની કે તમે ખાવાનું બનાવાની ચેનલ મને તો ખાવાનું બનાવાનું ને એવી ચેનલ જોવાની ખુબ જ ગમે છે. અને તે રેસીપી પણ ખુબ જ સારી સારી આવે છે જેના લીધે ખુબ જ ફાયદો થાય છે અને તેના કારણે સોશિયલ મીડિયા અને અન્ય પ્રકારની માહિતી પણ ખુબ જ સારી મળે છે સોશિયલ મીડિયા માં ઘણી પ્રકારની માહિતીઓ પણ આ દુરઉપયોગ વાળી હોય છે તેવા વિડીયોનો જોયા આપણને ફિટનેસના વિડીયો પણ ઘણા પ્રકારના હોય છે અને તે એ આ વિડીયો જોવા જોઈએ અને જેના લીધે આપણને ખુબ ફાયદાઓ પણ થાય છે અને આપણે ફિટનેસ અને અન્ય પ્રકારના વિડીયો જોશું તો તે પણ આપણને ખુબ કામ આવે છે અને આપણે આગળ જતા પણ એજ રીતે ના સારી રીતના આપણે કરીશું જેના લીધે આપણે ખુબ જ જરૂરી છે આપણે ફિટનેસ પર વધુ ધ્યાન આપવુ જોઈએ જાડા માણસ કોઈ ફિટનેસ પર વધારે વધુ ધ્યાન આપવું જોઈએ એટલે ચાલો આપણે આગળ એવી વાત કરીશું.